હા એલ્ હ તાર દમબ દ એલ કતીતી.
એવું છે ખેરે ભાઈ એવી.
હા ઘરે આવે ભીંડો સુધારો સાા બનાવે ભીંડો સુધાર નાખો રસોઈ પાણી કરી નાખી.
હા.
હમ એવું છે.
પાન કાર્ડ ના ફોર્મ ભરાય ગયા?
હા પાન કાર્ડ ના તો ફોર્મ ભરાઈ ગયા પાંસ આવ્યા હતા પાંચ નંબર બાલીક તી થી જવાનું પણ પછી મે મારે મોડું થય હવે હું જાઉં બેન કે આય કે
હે
બસ ઓલું હું કે પૈસા બેન ના મારી પાસે હતા ને એટલે એમ મૂકી વ બોયો જાવાય એને હ
હ.
એવું છે હમ ઓલી સ્ી સ્પીચ ના મેેન નધ્યા બહદત કટ
એવમ
એલી સ્પીચમાં છે ને
હમ
એ આવલો મેઘના છે ને એને બદલે મિંદા છે.
વિંદા છે
હા મૃિંદા ફાઉન્ડેશન હમ
તમે તો પણ મેઘના અને વેક્સિકો બોલજો ને વેક્સિકો
હા પેપસી ગો હતું
વેફ છે ગો હા
હા પેપસગો પેપસગો ફઉડેશન રૂપેપસી ગો કંપની હા બ્રિંદા ફાઉન્ડેશન ને પેપ્સેકો કંપની
હમ.
હમ હમ એમ હતું મેડમ મેં સ્પીચ લખેલી મને વચાવી તી ને
હા
એટલે મેં હત આમાં તો બે ત્રણ ઠેકાણે ભૂલ છે એમ મેઘના બેન કે કઈ વાંધો નહી કે કા લઈ કે બધા ને બોલવાની છે
ગોતાઈ નને
બોલવાની છે.
કેમ પણ બતાને
હ જેને બોલવું હોય એ એને પણ બધા ને બોલવાની છે એ એમ કે એને હું એ વોટ્સઅપમાં મેચુ હમ મેં વોટ્સઅપમાં જોયું ને હ તે દહ બાર જણા ની બોલેલી હતી
હ પણ આપડે તો છ નીસ કરવાની છે ને અહિયાં
આ આપડે તો શું નહ કરવાનું છે
હમ
એમાંથી અમે ત્રણ તો સઈ બીજું કોણ થા તૈયાર
ત્રણ કોણ
કાજલ નું કીધું હા હું નીતિ ને જે ક
હા
હમ બીજું કોણ પછી કાજલ લઈ કેવાનું છે મને ઓલે કીધું તું ભગવતીબેને
હા આરતી નું કેમ છોય
આરતી ના પાડે
હે
હમ એવું છે.
મન મારા થી પણ સ્પીચરથી બોલાય નઈ ને એટલે નોકરતું હું બોલ
હમ એમાં જો હું એધિ સ્ક મેંધું એક માંડ કરીને બોલાનું મે મેંઘના બેન હામુ બોલવાનું થાયને મેધું તત તતત ખાવાનું છે.
એટલે જ થ ને આમ પ્રેક્ટિસ કરવામાં હેરખુ નથ બોલાતું હું તો ન્યા ઈ- સ્પીચ કેમ દેવી આખી-
કાલે કરવાની છે પણ કાલે તો પછ કઈ મેઘના મેિના આવશે નહી-
હમ-
એવું છે-
ફાઇલ મોકલી ને સેન્ડ કરી દેવાની છે.
હમ
હમ
એવું છે.
હમ
તે બોલો બોલો બીજું નવીનમાં
બોલો બોલો હું રસોઈનું પ્લાનિંગ
રસોઈ નુ પ્લાનિંગ છે એ ભીંડો
હમ
તમારે તારે તો તારે જ રસોઈ કરવાના હશે ને
હા
હમ ત્રણેય ટાણા
બે ટાઈમ હવારમાં નહી બપોરે ને હાજે.
હવારમાં કોણ કરે?
મારા મમ્મી.
હમ આપડે તો ત્રણેય ટાઈમ કરવાની હો.
એવું છે.
હમ એવું છે, આપડે ત્રણ ટાણા છે.
હમ મારે બે ટાઈમ જ
હમ
અમારે હજી વાર છે રસોની જે સાડા છ વાગે બનાવીએ હા
હ પણ તમે મોડા ખાતા હશો ને?
હા
હમ અમારે તો આઠ વાગે ને તમારા પપ્પા આવી જાય પછીમ ખાવા બેઠી જાય. નમકીન પેક કરવાનું હોય તો કરી નકર પછી ખાઈને હાલો ફોન જોઈ
હમ
હા એવું છે, કાલે આવવાનું છે કે?
હા તારે?
હા હો હ ત્રણ દિવસનું છે, ભગવતી બેને ત્રણ દિવસનું કીધું.
હવે તો ખાલી હેર સ્ટાઈઇલ જ બાકી છે ને
હા હવે ખાલી હેર સ્ટાઈલ જ બાકી છે હું ત્રણ દિવસ નુ કીધું છે.
પરમ દિવસ હા કાલેમ હ પછી પૂંરા
હા
પછી ઓલું દઈ દે હે સર્ટિફિકેટ
હા
મારા સિલાઈ મશીન ના ડબલ ડબલ સર્ટિફિકેટ થા હે. હમ મારે એક તો છે, એક તો છે.
હા તે પાછું પણ આ પાર્લર નુ ભયરુ કે સીવણ ક્લાસમાં હ
હ એટલે એમ નહીં
તો?
ફોમ આમ તો મેં ફોમ તો પાલ ઓલું પાર્લર નું જ છે પાર્લર નું જ ભર્યો પણ પાછું સીવણ ક્લાસ નું આવશે ને એ પણ મારે રેગ્યુલર નથી કરવું એ મારે ફ્રી હોય ને તોજ મારે આવું છે.
કેમાં?
હ સીવાણ ક્લાસ માં કટિંગ હા કટિંગ શીખવાડે ને.
હા.
હૈ ત્યારે ઠેકડો મારી જવાનો.
મારે તો સીવણ ક્લાસ નો તો હવે કઈ મેળ નહી આ બેરોજગાર નું ફોર્મ તો અહીંયા પૂરું ને.
હા.
હમ્મ.
એવું છે.
સીવન ક્લાસ ના હવે કદાચ સુરત જવાનું છે એમ એટલે.
કેમ? કે
હલો કાઈ કામે રીસાય ને હવે કામ કરીએ કઈક એમ.
હમ્મ.
મારી બેન છે એકત તો એ નહી સવું છે તો પછી બે બેન વયું સાસુ એમ.
હમ્મ, સો ન્યાં હું કરવાનું છે સુરત?
હવે ન્યાં સાહિત ખબર પડે છે એ મા ફાવે એમાં.
હમ્મ, એવું છે. હમ્મ. હાલો પિંડાની શાક ખાવા.
હા બનાવી નાખો મારે તો હજી વાર છે એટલે કાઈ પ્લાનિંગ ની ખબર નથી નીચે જાવ ત્યારે ખબર પડે.
એવું છે.
હમ્મ.
હમ્મ. તે અત્યારે શું કરસો?
હા.
છે. હમ્મ, એવું છે એમને.
તો રેકોર્ડ કરાય નહી ખા. હેર કટ કરાએવા.
હા‌. હારું તું એ હારું. કોને?